હા હા મજા છીએ તમે
હા હું મજામાં તમે પેલા જેરે મીના ભાઈબંધ બોલો છો કે દોસ્તાર
હા મે એનો ભાઈબધ બોલું છું બોલો ને શું
મેં મારું તો સૌરાષ્ટ્ર એકાદનું ટેક્ટર હે તો મે વી જોવા કાઢેલું કારણ કે તે થોડું જૂની કંડિશનમાં હતુ થઈ ગયેલું અને પછી મને મારો ભાઈધન જેરીમી મળ્યો એને એવું કહ્યું કે મારા ભાઈબધનની એ શોરૂમ છે એ ટ્રેક્ટર નું તો ત્યાં તું વેચી દેને તો પણ તેને મને નંબર આપ્યો તેમને તમને વાત કરી તો મને જણાવશો કે મારું જે સૌરાજ્યનું સો પંચાવન ટેક્ટર છે જૂનું મોડલ બે હજાર એકસો સત્તર નું તે કેટલા ભાવમાં જઈ શકશે અને હું તમને કંડીશન વગેરે તમને જણાય જો અને મારું નવું પણ ટ્રેક્ટર ખરીદવાનું છે.
એમ છે મતલબ કે તમે જેરેમીના ભાઈબધ છો ને અત્યારે તમારી પાસે જે છે તે સૌરાજ આઠસો પંચાવન ટ્રેક્ટર છે અને એ વેચવાનું છે અને એ સિવાયમાં તમારે નવુ ટ્રેક્ટર લેવાનું છે એમ છે.
હા હા
હા તો તમે મને જરાક એ જણાવશો કે તમારે નયા નવા ટ્રેક્ટરમાં કયા પ્રકારનો કયા કંપનીનો ટ્રેક્ટર લેવું છે એ પેલા જણાય દો તો મને ખબર પડે
અરે ભાઈ સાબ તમે કેવી વાત કરી રહ્યા છો સૌરાજનુ ટ્રેક્ટર જ આપણે ખરીદવાનું કારણ કે સૌરાજ કંપ સૌરાજ્ય સ્ટે મહિન્દ્રાની કંપની બનાવે છે તે મને ટ્રેક્ટર બે હજાર સત્તરથી વાપરતો આવ્યો છું મને એક બલ લાગ્યું મારા- ભાઈબધ જોડે મહેન્દ્રનુ ટેક્ટર છે. તે પણ મેં ચલાવેલું પણ પરન પરંતુ મને ખાલી સૌરાજનુ ટ્રેક્ટર ગમે છે કારણ કે તેની અંદર જયારે આપડે કામ કરતા હોય ને ત્યારે લોડ લેવાની કેપીસીટી વધારે છે જ્યારે મહેન્દ્રા છે પહી બીજું મેહસી છે વગેરે એની અંદર થોડી કેપેસિટી ઓછી જ હોય છે કારણ કે જયારે અમે ખેતર ખેડતા હોય ને ત્યારે થોડી પણ ખેતર ખેડવાની દોતી આવે તે થોડી અંદર ઘુસે એટલે ટેક્ટર બંધ પડી જાય છે પરંતુ સ્વરાજની અંદર એવું હોતું જ નથી. જ્યારે વધારે ઘુસી જાય તો તે ખાલી લોડ લે. બંધ થવાનું આવે ત્યા બોવ સ્વરાજ બંધ નહી થતું કારણ કે જે મહેન્દ્ર ટાટાનું હોય તે તરત જ બંધ જાય પરંતુ સૌરાજનું થોડું લોડ લે પહી બંધ થાય તેથી મને સૌરાજનું ટ્રેક્ટર ગમે છે અને હું તમને જણાઈ દઉં તો મારે સૌરાજ આઠસો પાનસો વેચીને નવસો પિસ્તાલી લેવું છે કારણ કે તે મારે અત્યારે પીસ સિત્તેર અચપીનુ હતું હવે મારે પંચોતેર અચ તેની જરૂર છે કારણ કે મે મારા સો વીઘાની જમીન છે તેની અંદર અંદર પચાસ વીઘાની અંદર ચણા કરેલા કારણ કે ચના એ મને ભાઈબંધને સલાહ આપી કે આવતા વર્ષે કે ચનાની થોડી અછત છે તેથી મેં ચના કરેલા અને તેને ચણાને પાક લેવાનો તૈયારી જ છે. કે ચણા કાઢવા માટે મેં ઠેસર નવુ લાયો છું. તો ઠેસર ના ચલાવવા માટે અત્યારે પંચોતેર એચપીનું ટ્રેક્ટર જોઈએ છે અને મારું જૂનું ટ્રેક્ટર થઈ ગયેલું. તેથી તે ગરમ થઈ જતેલું ને હીટ મળી જતેલું એટલે મારે અત્યારે સવરાજ કંપનીનું નવસો પિસ્તાલી પંચોતેર એચપી નું જોઈએ છે તમારે તે અવેલેબલ છે બ્લ્યુ કલરમાં.
હા હા અમારું જે શોરૂમ છે મતલબ તમે જે જણાવ્યું ત્યાં ભાઈબંધ બોલે છે ને. તે તમે મને કમ્પ્લીટ જગ્યા પર ફોન કરો છે અને અત્યારે જે છે તે મેં ટેક્ટરના જે શોરૂમમાં જે છે સ્વરાજનું શોરૂમ છે અને મેં અત્યારે ત્યાં મેનેજર છું હવે તમે મને ફોન કરે છે તો મેં તમને બેસ્ટ ભાવ આપીશ મતલબ કે તમારે જે ટ્રેક્ટર વેચવાનું છે તેમાં મેં તમને બેસ્ટ ભાવ આપીશ. અને જે તમારે નવું ટ્રેક્ટર ખરીદવાનું. એમાં પણ મે બેસ્ટ ભાવ આપીશ. પરંતુ દેખો હવે એમાં છે એવું કે તમારે જે છે કે ઉદાહરણ તરીકે આઠસો પણ તમે આઠસો પંચાવન વીચીને નવસો પિસ્તાલીસ લેવા માંગો છો. તે અત્યારે જે અમારી શોરૂમમાં કિંમત છે પિસ્તાલીસ લાખ રૂપિયા તો પિસ્તાલીસ લાખ રૂપિયા જે કિંમત છે. તો એમાં જે છે મતલબ કે તમે જે આઠસો પંચાવન અમારે ત્યાં વેચો છો ઠીક છે. તો હવે આઠસો પંચાવન વેચો છો તો એના અમે તમને બોહ બોહ બાર કે પંદર લાખ રૂપિયા આપી શકીએ એથી વધારે ના આપીએ. તો શું તમે તૈયાર છો.
હા હું તૈયાર છું અરે તમે જણાવ્યું કે બારથી પંદર લાખ તમને મને એવું લાગે છે કે તમે યાર થોડું ખોટું બોલી રહ્યા છો કારણ કે યાર બાર થી અગિયાર લાખની અંદર તો નવું જ ટ્રેક્ટર આઈ જાય છે. તો તમે યાર થોડું ખોટું બોલી રહ્યા છો. કારણ કે મારે અમેરિકાનું ટ્રેક્ટર નથી જોઈતું કારણ કે અમેરિકાના ટ્રેક્ટર થોડા મોંઘા હોય છે તેથી મારે યાર ખાલી ઈન્ડિયાની કંપનીનું પંજાબમાં બનેલું હોવું જોઈએ. અરે અમારુ ટ્રેક્ટર પંજાબમાં જ બનેલું છે તે પણ મેં બે હજાર સત્તરની સાલમાં લીધેલું ત્યારે નવી-નવી એ કંપની ખુલેલી ને ટ્રેક્ટર નવું-નવું જ લોન્ચ થયેલું. તે અત્યારે મારી સારી કસ સારી કન્ડિશનમાં છે. પરંતુ મારે ખાલી તેની અંદર લોડ નથી ઉઠાવતું તેથી હું નવું ટ્રેક્ટર ખરીદવા માગું તો તેનો મિનિમમ ભાવ- તો છ થી સાડા છ છ લાખ બની શકશે તે મને તમુન નવું ટેક્ટર લેવા આવું ત્યારે તેમાંથી માઇનસ કરીને જે ભાવ થતો હોય એ આપી શકો છો.
ઓકે. તો તમે મને જરાક એ સમજાવો કે મતલબ કે તમારે એ જે ટ્રેક્ટર વેચવાનું છે ઠીક છે તો એમાં તમે અમે તમાને બહુ બહુ બાર લાખ રૂપિયા જે આપ જ મતલબ કે તમારે જે છે તેમાં કરવાનું શું છે કે તમે જે તમારું ટટેક્ટર લઈને આવો છો તે એમાં અમે તને જે છે તે અગયાર થી બાર લાખ રૂપ રૂપિયા આપીએ અને બીજું જે છે તે તમે ઉપર દસ લાખ ઉમેરીને તમે એવુંનેવું બીજી કડિશન નું સારા મહિનું ટ્રેક્ટર લઈ જાાવ એવું મેં તમાને કવા માંગુ છું.
એવું છે તો યાર પણ મારું બજેટ તો દસ લાખનું જ છે કારણ કે ઈન્ડિયાના ટ્રેક્ટર યાર બહુ મોંઘા નથી આવતા તમે તો મને જણાવો એ પ્રમાણે મને તો એવું લાગી રહ્યું છે કે તમે અમેરિક ન ટ્રેક્ટર ની વાત કરી રહ્યા છો.
ના ના એવું કઈ નથી તમારા માટે મતલબ તો મતલબ તમે એવું કેવા માંગો છો. કે તમે જે છે આ જ ટ્રેક્ટર વેચીને એના જ પૈસે તમે બીજું ટ્રેક્ટર લેવા માંગો
હા હા હું સમજી ગયો તમે શું કહેવા માગો છો તો મને તમે જણાવશો કે ઈ એમ આઈની તમારે ત્યાં ફેસિલિટી છે.
હા હા અમારે તો ઈએમ આઈની ફેસેલિટી છે એની માટે બેંક ના કાગળને એવું બધું જે ડોક્યુમેન્ટ છે તે તમારે આવવાનું હોય છે બેંકનું ખાતું ને એવું બધું ને એમાંથી પછી શું છે કે તમારો જે હપ્તો હોય મહિ બતી ન એ તમારો મહિને મહિને કપતો રે.
એવું છે તો તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પેલું તો આધાર કાર્ડ
આધાર કાર્ડ તમારું પાન કાર્ડ પછી બેંકની ચોપડી ને બેંકના નામને ખાતું ખાતા નંબર એ બધું કોના નામ પર લોગ ઇન કરેલો છે એ બધું ત્યાં માગશે ઈમ આઈ કરાવું હશે તો પરંતુ હા પરંતુ તમારે તો ઈ એમ આઈ કરાવવાની જરૂરત જ નથી કારણ કે મેં તો તો મને જે દસ લાખ રૂપ રૂ કીધા ને તો એ દસ લાખ રૂપિયા તો તમારે નવા ટ્રેક્ટર ના કીધા પરંતુ ને એવી નથી બચ કે તમારે જે છે કે આ ટ્રેક્ટર વેચીને એના જ પૈસે નવું ટ્રેક્ટર લેવાનું છે. તો મતલબ આજે એવું જ થયું. કે તમારે જે છે તમારે અત્યારે આઠસો પંચાવન છે તો મતલબ તમારે એની ઉપર વધારેમાં વધારે પચાસ હ જ્યારે કે એક લાખ રૂપિયા ભરવાના આવશે ને એમાં તમારું નવું ટ્રેક્ટર આઈ જશે મેં તમને એવું કહેવા માંગુ છું.
હા હા તો હું સમજી ગયો તો પેલા મને એ જણાવશો કે જો મારું આઠસો પંચાવન છે. એ લાલ કલર નું છે. અને તેની કંડિશન પણ સારી છે તેની સાથે હું ટોલી છે ને દોતી એ ત્રણ વસ્તુ વેચીશ તું મને તેની પ્રાઇસ મિનિમમ સાત લાખ તો મળી જશે તો એ સાત લાખ માઇનસ કરીને જે બાકીના ત્રણ લાખ રહ્યા એ ત્રણ લાખ હું કેશ આપી દઉં તો તમને વાંધો તો કઈ નથી ને?
ના ના મારે કશુય વાંધો નથી એટલા માટે મેં તમને એવું જ પૂછવા માંગતો હતો પરંતુ મને તો એવું કે તમને એવું હશે કે મતલબ નવું જૂનું વેચીને એના પૈસા તમાને આપી દેવાના અને એના પછી તમે નવું ખરીદશો પણ મને એવી નથી ખબર કે જૂના ના બદલે જ તમે નવું ખરીદ્યા છો એટલા માટે મેં તમને એવી સલાહ આપી કે તમે જે છે તે નવું ટ્રેક્ટર તમારે જોઈતું હોય તો તમારું જૂનું ટ્રેક્ટર જે છે તે અહીયાં આ શોરૂમમાં વેચી દો તો મને સારામાં સારા ભાવ અપાઈ દવ અને તમારું જે છે નવું ટ્રેક્ટર ખરીદું હોય તો એના માટે તમે બે ત્રણ લાખ રૂપિયા ઉપર ભર દેજો એટલે તમારું નવું ટેક્ટર તમારી પાસે. એવું કવ છું.
તો મને તમે જણાવ્યું તો હું તમને પહેલાં તો જણાવી દઉં. કે મારે આગલા મહિનાની પંદર તારીખે એ ટ્રેક્ટર લેવાનું છે એ તારીખે મારું ફિક્સ કરી દો અને હું તમને કહું તો મારે એ તારીખે અગિયાર વાગે સવારે લેવાયશ. તો તેના માટે તે ડિલેવરી જે થતી હોય તે અને આજે હું તમને મારા ત્રણ લાખ રૂપિયા હાઈને ચૂકતા કરી દઉં અને આગલા મહિને પંદર તારીખે ટેક્ટર લેવાઈશ એ દિવસે મારે ખાલી તમારે એટલું અરેન્જમેન્ટ કરેલનું છે કે કે અમુક ખબર ઓનલાઈનની અંદર વિડીયો વાયરલ થાય છે. કે આપણે ઉપર આખો પડદો લગાવેલ હોય ને તે આમ કરીને ખેંચે તો આખું પાછળ જાય એવું તમારે ક્યાં ફેસિલિટી છે?
હા હા અમારે જયા છે ને ફેસલિટી.
એવું છે તો મને તે પણ ખાલી એટલું સેટ કરી આપજો અને એક કેક લાવવાની છે બસ એટલું તમારે ત્યાં થઈ જશે ને?
હા હા હા થઈ ગયા છે. તે ઈ પટે.
હા તો વાંધો નહીં મારે થોડું કામ ખેતરનું તો હું જઉં છું. તમારી સાથે વાત કરીને મને આનંદ થયો અને હું ડાયરેક્ટ પંદર તારીખે તમારી દુકાને આવીઈશ પૈસા લઈન.
ઓકે ઓકે તમે આવજો પંદરે તારીખે કોઈ ટેન્શન નહી ત તમારો પડદા ની પણ વ્યવસ્થા થઈ જશે ને તમારા કેકની પણ વ્યવસ્થા
ઓકે થેંક્યુ.